નમસ્તે મજામા તમે કેમ છે
આ મને બસ મજા હો શું જમી લીધુ કે
હા જમી લીધુ હો આજે તો ભજીયા નો પ્રોગ્રામ હતો
ઓહો સરસ સરસ
હા બસ જો જમીને બધુ કામકાજ કર્યું વાસણ બાસણ ધોઈને બેઠી
હમ તો પછી કર્યું અમારે બસ જમાઈ ગયુ અમારે પણ આજે ભજીયા જ તા ભજીયા અને ચટણી ને ખાલી દાળ ભાત ને એ બધુ હતુ અમારે પણ
હમ સરસ
ને થોડુક પેકિંગ કરવાનુ હતુ કાલ માટે પેકિંગ કર્યુંને બસ બેઠા હવે
સરસ હા સરસ સારું કેવાય બેનને યાદ કયરી હા હાશે તો કે છ હતું
હું છ વોટ વોટર પાર્ક મા હતો તો શું કર્યું પછી એમ ગયા તે
હ બસ જો બે દિવસ પછી જાવુ છે બુધવારે હા બુધવારે પ્લાન છે
બુધવારે નો પ્લાન એટલે બની ગયો છે કે શું
હા બની ગયો બુધવાર નો પ્લાન બની ગયો છે તને નથી આઈ ઇઆ
નહી મને તો ખબર ન હતુ તો બુધવાર તો આપડે કેમ કર બુધવાર ન રાજકોટ જવાનો પ્લાન છે ને ત્યા જઈને આપડે નથી કરવાનુ લાઈસન્સ માટે
હમ હા તો પછી બુધવારનુ કેન્સલ કરશુ લઇસન્સ ન કામ ઇમ્પોર્ટેન્ટ છે તો લાયસન્સનુ પેલા કરી લેવું જોઈએ ને તો આપણે વોટર પાર્કમા તો પછી જઈ શકશું શનિ રવિ મા કે
કરે છે.
હમ
આપણે લાયસન્સ આપણે આયા ન નીકળી શક કે જુનાગઢમાંથી
હા મને તો એવું આઈડિયા છે કે રાજકોટમાં આપણે નીકળે એમ રાજકોટ જિલ્લો લાગતો હોય તો એને રાજકોટમાં એમ હવે મારે જુનાગઢ જિલ્લો લાગ એ બરાબર મેંદરડા જુનાગઢ એટલે એમ મારે
હ. ઓકે સારું.
હા એના પછ
હાલ તો વાંધો નહીં હું હમણાં તો બી નોટિફિકેશન વાંચી લઈશ એટલે આઈડીયા આવી જ જશે એ તો. એમાં હસ્તે લખેલું.
કરી એટલે તું તૈયારી તો તું આવી જાય એમ છો એમાં કંડક્ટરમાં.
હા તે કરે જ એવો છે આ હવે પપ્પા સાથે પણ વાત કરીને કરી એમ.
હા.
આવે તોય ઠીક ના આવે તો પણ ઠીક.
હા. એમજ હોય ને.
હમ્મ શું કરે છે મમ્મી પપ્પા બધા મજામાં?
મમ્મી પપ્પા બધાય મજામાં હ.
સારું સારું.
હમ્મ.
તમારે કામ હમ્મ શું કયો?
મોસનબેન ને અ .
શું સમજાણું?
હા પેલું લાયસન્સની પ્રોસેસ ને એ બધું તું નતો કે તો કે બિલને.
હ.
હમ્મ તો બેને જણાવ્યું તને?
નઈ એને બી કાંઈ ખબર છે નઈ એને પણ હજી કઈ વાંચ્યું છે નઈ કે કઈ જાણ્યું નથી એમ. એને પણ જબજત થોડુંક કે છે. તું કરી લે એમ કંડક્ટરમાં તારો વારો આવી જાય તો એમ એવી રીતના બેતી તે બેન તો તદક બેસ્ણપ બેન કે છે કે મારી બઉુ ઈચ્છા હતી નહ કેમ કે એટલું ટ્રાવેલિંગ ને બધું હોય પણ તો કે છે તો ટ્રાય કરવી એમ આવી જાય તો કરશું કે ત
હમ્મ.
કે રી બેન તો
બેન તો આવી ગઈ બેન તો
હા હાઈટ ન તું નહી નઈ એને જાણ્યું કેવું કે એકસો ત્રેપન જેવું ક ગૂગલમાં દેખાડે છે અને હાઈટ ન ચેક કર્યું તો એકો એકસો બાવન સોરી ગૂગલ માં દેખાડ્યું એને એક સો બાવન હોવી જોઈએ મિનિમમ એ પછી એને કઈ નોટિફિકેશન કેમ વાંચ્યું નથી કે કઈ ફાઈનલ ખબર નથી એટલે
હઈટ નું હોતું તો નથી હો પછી ખબર નહિ કક્ટર માં શુંની
હમ એટ હું કોઈ વિચારતો તો કક કંડક્ટરમાં શું રિક્વાયરમેન્ટ છે હાઈટની એમ
હમ ફોમ ભરી દેવાય બીજું શું
સારું ત બિઝનેસમાં શું તમે કઈ નામ ડિસાઈડ કર્યું કે કઈ કેફ માટે
હા ડડીસાઇડ તો કું છે બે નામ છે હમ એસ્ટ્રોલોજી માં આપડે એ રી શ પ્રમાણે હ હ ઉપર અને મો ઉપર હા ઉપર અને મ ઉપર આપડે રાખીએ તો આપણા માટે સારું
અચ્છા
હા એટલે હો ઉપ મને પેલું એ આઈમાં મે થું
તે છે હા હા કત આ મમ્મી શાંતિ રાખો હા તો શું કું ડિસઇડ હવેલી ક છે નગરની
હવે થોડુંક આમ મિસમેચ થાય છે એવું લાગે છે મને મેં તો હેવન કે વિચાર્યું હતું મિસ્ટો એવું
મીસ્ટો તો બ વધારે ફેન્સીન એમ લાગે મને મીસ્ટો વ કરીને
તો કેકેન નામ એવા જ રાખે છે ને બધા જુનાગઢમાં હમણાં એક અ કે સા શું છે અરોમા એવું કંક છે ના અરો અરોમા
અરોમા તો છે ને અરોમા નો મતલબ થાય એમ ખુશબુ ને એમ થાય મતલબ બરોમાં એટલે
હમ
એનો તો મતલબ છે મિસ્ટોનો કઈ મતલબ નઈ હોય એમ ખાલી એમ નેમ. તું ને એમ એવેનું કેમ મતલબ થાય. મેનીમ છે
મિસરો નો વિનિંગ થાય છે કઈક મેં જોયું હતું
અવાજ ક્લિયર નથી આવતો તમારો
એમ કઉ છું કે વાસ્તુ પ્રમાણે
મસ્ત ને મસ્ત હસ્થ બીજી લેન્ગવેજ ઇંગલિશ પણ હવે
હમ યુગા અને એ તો પછી આમ લાગ કે ને ચાઇનીઝ એવું
હા યોગા અટક છે ચાઇનીઝમાં હિનાટા યોગા કરીને જ છે કેરેક્ટર ચેપનીઝમાં સોરી.
હવે જ છે. તો જ.
નહી ખેચી તો છે હવેલી છે મે ક્યાંક કહ્યું કે એલોકો સાંભળેલું તો છે કે આવેલ કક આમ.
હા હા
ફલ અવાજ નથી આવતો હરખુ બોલ હમ તો કધું
મને તો હવેલી કે ફે આમ સુ તુબલ નથી લાગતું હલો આવે પ્રોપર હલો હલો બલ.
હા હા વ્યારાટેબલ હા તે વાંધો નહિ હવેલી કેફ ન ક જોઈશું એમ ના મેળ તો બીજું કઈક જોઈશું મિસ્ટોનેજ તો છે તો સારું જ થોડું વધારે ફેન્સી લાગતું તું મને.
અત્યારે ફેન્સી જમાનો છે ને મિલા.
નઈ એ તો રાઈટ જ છે પણ રાજકોટમાં કઈક ફેન્સી હોય ને ટાઈપ ન તો લાગે ફેરફમ આપડે ઉપલેટા બહુડું મોટું સિટી છે એને વધારે તો ગ્યા પ્રમાણે વધાગત ફેન્સી લાગે એમ.
તો પછી એમ સાધું નસીબ વધારે. હે પણ કેક
હા હા એ રીત નું કઈક રાખશે પછી આપણેે એમાં એડ શું શું કરાવશું
એડમાં તો આપડે
અ પછી કોઈ સ્પેશિયલ આપડું પાન કેવું કઈ રાખું છ આપ
હા રાખી શકે પાણી ચોકલેટ પાન જેવું એવું રાખી શકીએ આપડા
હા એજ કહું છું મીઠા પાન જે આવે ને
હમ હમ આપડે જુનાગઢ માં બર્ગર ભાવ કરીને સ્પેશિયલ આમ છે ફાસ્ટ ફૂડને બર્ગર પીઝા ને એ બધું જ આપે ત્યાં બી સસ્તું જ છે એટલું બહ વધારે સસ્તું નહ મીડિયમ સસ્તું છે અં અને એનું ફૂડ ક્વોલિટીને બધું બઉ સારું છે એના એસ્થેટિક મને ગમ્યા એક વાર તમે જુનાગઢ આવો ને ત્યારે ચેક આઉટ કરજો જરાક આપડે બઉ દિન ગમે કોલેજની સામે જ છે એમ સસ્તા માઇલેજ છે ફ્રેન્ચાઈઝ બર્ગર ભાવ ની તેમાં સીટિંગ ઈ લોકો એ માઇનસ કર્યું છે એટલે ટેબલ ચેર નો કઈ ખર્ચો નઈ અને જગ્યા પણ આમ એ રીતના આમ ખુલી ખુલી લાગે ઓછી જગ્યામાં એ લોકો કરી શકે એમ ટૂક
હા હા બરાબર હા એ તો હ આવીને ત્યાં વિઝિટ કરી લઈેશ હ
હમ અને અહીં ભેડ પણ હોય છે સારી એમ અમને જ્યારથી ખબર પડી બર્ગર ભાવની થર્ટી નાઈનમાં બર્ગર મળે છે અહિયાં એવું ક છે ફોર્ટી રૂપીસમાં સારું ક્વોલિટીમાં બ બર્ગર
થર્ટી નાઈનમાં તો સારું નતું હોય તો સારું કેવાય
હા ફ્રેન્ચાઈઝ છે આ બર્ગર ભાવ
હમ બરાબર
પણ બહુ ઓછી જગ્યા એમ રાજકોટમાં એક છે ને જુનાગઢમાં એક છે ને બસ ટોટલ ચાર પાંચ જ છે એમ બહ વધારે છે નહી
હા ફન્ચની પ્રઇઝને બધું પૂછી લેવાને કઈ રીત શું છે શું નહ
હા એ છે પણ મેં ક જ સુધી ક જાણ્યું છે નહી બઉ એકવાર તમે જાાવ ત્યાં વિઝિટ કરીએ તો જાણીએ એમ
જૂના કરાવી છે એટલે હું ત્યાં વિઝિટ કરીશ સાચે જોઈ લઈ આપડે છે બધા અફોર્ડ કરી શકી ને એ રીતનું જ રાખવું છે બરાબર આપું ના કલે ઓછું હોય બધાને આમ
હા તે બઉ દન ના જ સ્ટુડન્ટ જાય બર્ગરગ ખાવા વાળા હોય બધા એ જાયં
ચાર ચાર લોકો ગોઠાકી હા
પછી વાત તો તારુંભાઈ
બ ટેક કેર